હા બોલો બોલો
મજામાં
હ શાંતિ તમે બોલો કેવું ચાલે
હા બસ એકદમ શાંતિ ચલો ને આજે કઈક વાર્તા કરી આપણેે વાતચીત
હા બોવ સમય થઈ ગયો બોલો શું વાત કરવી છે.
તો મને આજે એવું જાણવા મળ્યું કે આજે તમે સવારે ખેતી ત્રે ગયા હતા આપડા જુના વારા
જે સવારના છ વાગે વહેલી પરોળે ખેતર નીકળી ગયા તો વરસાદ ની તૈયારી જોઈ હતી તે કારણે હું ખેત નીકળી ગયો.
બરાબ બરા વાતો એક દમ તમારી બિલકુલ સાચી છે કારણ કે જોવો ને ગુજરાત માં વરસાદ આવે એટલે ખેડૂતોમાં અલગ જ ઉત્સાહ જોવા મળે. જેમ કે તમારામાં જોવા મળી મને કે આમ જેવો વરસાદ આવ્યો એવું તમે આમ ખેતરે ગતાર્યા આપડે
બિલકુલ સાચી વાત છે કેમ કે આ પણ આપણી એક પરંપરા પરંપરા જેવી જ છે કેમ કે પહેલા ના દિવસે વરસાદ આવતા ઘણા ગામડો માં લોકોની ધરતીમાં કેહેવાય ને કે વરસાદ આવતા લોકો લોકોની ધરતીમાં વંદન કરે છે. અ ખેડૂત માટે ખુબ સરસ વાત થઈ જાય છે જેનાથી તેમનો ખ અ પાક જે ઉગવાનો હોય
હા બિલકુલ બિલકુલ અને આમ ખેતર તો તમે આમ પ્રતિમાની સમાન રાખતા હશો. કે આજ મારું બધું છે.
હા મારા દાદા પણ ખેતર જ હતા અને એ કેહેતા કે આપડી આ ધરતી પરંપરા છે અને દાદા કેહેતા હતા કે ધરતી તી માટે નો જ સન્માન આપશો તો જ આપણને ધરતી પાક આપશે.
હમ એટલે તમે તમારી દાદા ની મદદ કરવા તમે ખેતરે ગયા હતા આજે
હા હા દાદા જોડે ગયો ના દાદા એ મને કીધુ તું.
અને આજકાલના યુવામાં તો આ ઉત્સાહ તો ઓછી જોવા મળે છે પણ તમે કેમ ના ગતા રહ્યા ત્યાં.
સાચી વાત છે કે યુવામાં ઉત્સાહ ઓછી જોવા મળે છે. પણ હું મારા દીકરા ને પણ બધી પરંપરા વિ વિશે સમજાવતો રહું છું. જેનાથી એમાં ઉત્સાહો અને એને જાણકારી મળતી રહે.
હા ખરું છે અને પરંપરા ન તો અર્થ જ ફક્ત રીત રિવાજ નથી પણ આખું પ્રકૃતિ
હ તમારે એકદમ વાત સાચી. તમને અસાદી બીજની પરંપરા વિશેષ સાંભળ્યું છે કે ખબર છે તમને કઈ એના વિશે?
હા અમે સાંભળ્યું છે ને હું કચ્છ તરફ ખાસ ઉજવાય છે ને આ અને ખેડૂતો વરસાદ ની શરૂઆત ની આનંદ થી ઉજવે છે ને એ.
હ હા સાચી વાત છે અમારા ગામમાં પેલા પણ વરસાદ પછી મંદિરે પ્રથના હ મંદિરે પ્રથાના કરવી. પરંમપરા છે.
હા તો શું પ્રાર્થના કરી? તમે મને જણાવશો કે કહશો કે એમાં કેવું હોય?
હા કે એક જ વરસાદ સારો પડે
હા. હેલો.
હાલો અવાજ આવેસે. હાલો પાક સારો થાય અને બ ધુ ખેડૂતો સુખી રેય એટલે અમે એવી પ્રાર્થના કરીએ છે.
હા હ ખુબ સરસ પ્રાર્થના હતી તમારી. અને એમાં હાલોલત્ર એમાં તમે પણ હવે મને તો એવું જોવા મળ્યું છે કે હવે તો મશીન આવી ગયા છે અને એટલી બધી પરંપરા ઓછી થઈ ગઈ છે અને પ્રાર્થના પણ ઓછી થઈ ગઈ તો તમારું શું માનવું છે એના પર? હાલો
હા પણ એકતાનો ભાવ પણ થોડો ઓછો થઈ ગયો લાગે છે. પણ અવે મશીન આવ્યા છે. તો હારું સે કે હારી ખેતી થાય.
હા બિલકુલ વાત તો સાચી છે હું પણ એવું જ માનું છું કે પેલા કામ કરતા કરતા લોકો ગીતો પણ ગાતા હતા પણ હવે તો મશીન જ આવી ગયા છે તેથી આ બધું જ રોકાઈ ગયું છે, કે એક જ માણસ
હા મારી દાદી ઘણા ગીતો ગા તી હતી, વાવણી વખત ખાસ ગીતો ગાવતા.
હ આવા ગીતોથી તો થકાણ પણ ઓછી થઈ ગઈ હશે.
હા મારી દાદી નો આટલો મધુર અવાજ હતો જેનાથી મારે કામ કરવાની પણ મજા આવતી અને થકન પણ ઉતરી જતી.
તો તમે કઈ ઉ ઉત્તરાયણ ની આમ કઈક સાત્રા સાથે જોડાયેલી કોઈ પરંપરા છે તમારી જોડે કોઈ જૂનો કિસ્સો, કે ઉત્તરાયણ માં કઈક થતી પ્રાર્થના, કે કઈક પાકની વિશે કઈક જાણ આપ
હા કેમ કે ઉત્તરાયણ પછી પાક પાકવાનો સમય આવતો, એટલે ખેડૂતો ખુશ થતા અને ઘરે તલ અને લાડુ ચીકી બનાવતા.
વાહ, આ તો બો સુંદર પરંમ પરા છે અને તમારે.
હા દાદા કેતા હતા તા પશુઓ વગર ખેતી અધૂરી છે.
બિલકુલ, એટલે જ ને ગોવર્ધન પૂજા અને બધી અલગ અલગ પૂજાઓ કરવામાં બધા લોકો માને છે અત્યારે બી ગામમાં, કેટલા લોકો રે છે ગામડામાં.
હા તમે તમે તમારા બાળપણની કોઈ યાદો શેર કરો ને, કે તમારા કોઈ પૂજા થઈ હોય.
હા મને યાદ છે કે વાવની પેલા, મારા પિતા હાલને
આખા હાલ છે ને આખૂ
હલો.
હલો.
અમારા ઘરે તો ટ્રેક્ટરને પણ પૂજા પૂજા થાય છે તમને ખબર.
સાચી વાત છે ખેડૂતોને કરવી જોઈએ, એમ કે એમને પાક કરાવી આપ તા.
હા એટલે જ ને તેથી જ બધા અમારા ત્યા ટ્રેક્ટર ને પણ પૂજા કરે અને બધું એકદમ પરંપરા રીતે જ ચાલે છે આખું.
ખુબ ખુબ સર સર પરંપરા ને જાળવવી એ આપડી સૌથી પહેલા ધ્યાનમાં રાખવું. પરંપરા રી તો કોઈ કશું આગળ થાય એવું નહી જે પહેલા જણાવ્યું ધરતીને સન્માન આપે તે તો તે આપણને પાક આપશે.
અને મને તો એવું લાગે છે કે આપણા ખેડૂત જીવનમાં દરેક ઋતુ સાથે એક એક નવી પરંપરા જોડાયેલી હોય છે નહી
હા કેવા માટે કહી શકાય સાચી વાત છે
હા અને જેમ કે આમ સરરદ ઋતુમાં પણ પાક પાકવા લાગે એટલે લોકોમાં ખુશીનો માહોલ હોય અને પેલા તો ઘણા ગામોમાં પેલા પાક માંથી થોડુંક અનાજ મંદિરે અર્પણ કરવાની પરંપરા હતી
હા મારા દાદા પણ પેલી અવાજ માંથી થોડુંક ઘઉ અને મંદિરે આપતા જે જરૂરત મંદ હતા તેમને દાન કરતા
હા એટલે એનો અર્થ એવો હતો કે આ બધું ઈશ્વરની કૃપાથી મળ્યું છે
આજકાલ પણ હા ઈશ્વરની કૃપા જ છે તો જ થાય છે આજ આજકાલ પણ કેટલાક લોકો આ પરંપરા નિભાવે છે
હા અને નિભાવી જ જોઈએ હું તો એવું જ માનું છું કારણ કે આવા સંસ્કારોથી આમ નમ્રતા આવે છે. છે અને બધા એકદમ નિયમિત રે છે.
હા સાચી વાત છે મને એક વાત યાદ આવી પેલા પણ પાક કાપવાની શરૂઆત કરતા એની પહેલા નારિયેલ ફોડતા હતા ખેતરમાં
હા બિલકુલ બિલકુલ અને અમારા ગામમાં પણ આવી જે કે એક રીત હતી જેમાં આવું જ હતું.
હા સાચી વાત છે એમાં એવું માનવામાં આવે છે કે તમે ભગવાનને પાક ધરાવી રહ્યા છો નારિયલ ફોડવાથી
હા અને એક વખતે વરસાદ ઘણો ઓછો પડ્યો હતો તો ત્યારે ગામના બધા જ ખેડૂતો ભેગા થઈને પ્રાર્થના કરી હતી તમારે અમારા તો એવું જ હતું તો તમારા ગામમાં એવું કંઈક થયલું
હા સાચી વાત હા તમે સાચી વાત જાણવા મળ્યું છે. હ ખુબ દુકાળ આવી ગયો કેમ કે વરસાદ આવ્યો નતો તો બધા ખેતરો અ ખેડૂતો એ ખેતરની આગળ એક મંદિર હતું તો ત્યાં ભેગા થઈને પ્રાર્થના કરવા ગયા
હા એટલે તો કેવાય છે કે બધા જ ગામના લોકો એ એકજૂટ થઈને આમ સુખ દુઃખમાં પણ સાથે જ રે છે.
હા આ લોકોની વ્યવસ થા ઘણી થઈ ગઈ વ્યસ્ત ઘણી થઈ ગઈ છે.
હા હા આજકાલનું તો જીવન જ બો વ્યસ્ત થઈ ગયું છે. પણ જે આમ પરંપરા જે હજી માનીએ છે. અને લો કો જે માને છે. એના પરથી કહી દેવાય કે હજી પણ લોકો આમ માને છે કે આ બધી પરમ પરા થવી જોઈએ ઘરમાં પણ એટલે જ ને ખેડૂતો ધરતીને માત્ર જમીન
હારે છે.
મારા પિતા કેહેતા હતા ખેતરમાં પ્રવેશ કરતા પેલા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ
બઉ જ સારી વાત કીધ
હાલો હા તો તમારે હા
હા તમા કઈ વાત કેતા હતા
હા તો તમારા ઘરમાં દિવાળી સાથે કોઈ આમ પરંપરા જોડાયેલી છે.
હા અમારા ગામમાં બધા ના ઘરે સાથે જોડાયેલી છે. જેમાં દિવાલીમાં પહેલા ખેતરના હિસ સાઓ પૂરા કરવા અને નવા વર્ષમાં નવા વર્ષ માટે જોડાવાની પરંપરા બનાવેલી છે.
અને હું મારું ખેતરની વાત કરું તો અમારે પણ એવું જ કઈક હતું કે જયારે દિવાળી ના દિવસે ખેતી નો પેલું એ આવે ને ત્યારે સફાઈ કરવામાં આવે છે. ખૂ અને ખુબ એક સાથે જ
હા અમારા ગામમાં પણ ટ્રેક્ટર થઈ ગયું. પાઇપ થઈ ગયું બધું સાફને પૂજા કરવામાં આવે છે.
આ બધા કામથી તો બાળકો પણ આમ ઘણું શીખે છે નહી.
સાચી વાત છે જો બાળકો સાથે જોડાયેલા રહેશે તો પરંપરા આગળ વધશે ને અ નહી.
પરંપરા નહી
સાચી વાત છે સૌથી મોટું મુશ્કેલ છે આજકાલના છોકરાઓ તો સુતાય હોય છે.
બિલકુલ બિલકુલ તમારી સાચી વાત છે તમારા જોડે ખુબ આનંદ થયો વાત કરીને. મજા આવી. મલીયે.